હલો શું કરો છો બેન
કઈ ના આરામ કરતા હતા અત્યારે તો
એમ મજામાં
હા હા મજામાં આવે તમે શું કરો છો.
પણ શું પણ મજામાં
હા બોલો બોલો કેવું ચાલે છે અત્યારે
કઈ નઈ અત્યારે તો કઈ કરતો નથી હુ
ઉનાળાના દિવસોમાં બહુ આળસ આવે છે, તેજ
એ ઉનાળામાં દિવસોમાંળાસવાના શિયાળામાં સવારે ઊઘ નહ ઉડ
અરે એજ થાય છે પછી ચોમાસામાં એવું જ કઈક થાય સારો વરસાદ આવતો એટલે ઊંઘ આવ એટલે એમાંય કઈ કામ નઈ થત એટલે આપડે એક ઋતુમાં એવું નહીિ કે સારી રીતે કામ કરી નાખીએ જો મન હોય ને તો જ કામ થાય.
હમ્મ
બાકી તો ઉનાળા માં આળસ આવેન શિયાળા માં ઠંડી લાગે.
હમ મેસ ઉનાળા હોય કે શિયાળો સવારે દસ વાગે પ પછી જ દિવસ ચાલુ થાયમારા
ઓ બહ લેટ નથી થતો તમારો દિવસ
હમ્મ હમ્મ
તો રાતે તમે કંઈક કરતા હશો મતલબ રાત્રે ખેંચી લેતા હશો વર્ક
ના ના રાત્રે પછી મન ઊંઘ આવા મને.
તો હવે એટલી બધી નીંદર આવી જાય તમને એટલો મતલબ એટલા લોંગ ટાઈમ સુધી.
હવ મને તો હવે આદત પડી ગઈ ઊંઘવાની.
ઓહોહો પન તમને ઓલું ખબર હોય તો કે જેટલું તમે તમારા બોડીને તમે જે વસ્તુ આપો ને એ જ વસ્તુ એ માગે ચમ કે તમે બહુ ઊંઘશોને તો તમને ઊંઘ જ આયા રાખશે.
હવ મને ઊંઘ જ બહુ આવે છે.
એ થઈ જાય આમ રૂટીન થઈ ગય ને એટલે પછી એ ટાઇમ થાય ને એટલે તમને ઊંઘ આવવા જ લાગે. તમે ગમે એટલું સારું કામ કે ગમે એવું કરો ન તો એ ઊંઘ આવવા જ લાગે.
હા મારે એવુંજ છે સવારે દસ વાગે એટલે દસ સાડા દસ પછી ઊંઘ ઉડે. એ રાત્રે સાડા અગયાર જેવું થાય એટલે બ મને ઊંઘ આવા મંડે.
એટલે પછી તો એમ તો એ તમે મન તો એમ કે ભઈ દસ વાગે ઉઠો છો તો રાત્રે ફોન કે સિરીઝ કેવું કઈક જોતા હશો તો અગિયાર વાગે સુઈ જાવ છો?
ના ફોન ને સિરીઝ ને એવું જોવું ન કોકવાર. એ જે દિવસે જવું એ દિવસે પછું બારેક વાગે ઉઠું બપોરે.
આ દહે દહે
હ રાત્રે હ એમ બ દસ વાગે ઉઠું ને બધું
સવારે
હ દ હ દસ વાગે ઉઠવું ને એ બધું અમાર કમ્ફર્ટ ઝોન થઈ ગયું એમ.
હા એજ છે તમે વેલા ઉઠી જોઉન તો તમને બહુ બધું અલગ અલગ લાગવા માંગે. મંડે જો બહુ દિવસથી તમે ઉઠ્યા ના હોય ન તો.
હમ હવે ટ્રાય કરવું છે વહેલા છ વાગે ઉઠવાનું.
હા એ છે ગ ભઈ દસ વાગે ઉઠવા એનથી બેટરે છ વાગે ના ઉઠાય તો કમ સે કમ સાત વાગે ઉઠ ઠું તો એ સારું રે એમ.
હ ટ્રાય કરું છું એલારામ રોજ મૂકું છું એલાર્મ. પણ હું પાછુ બંધ કે એ બાછુ સુઈ જઉં છું.
આ અને એવું બી થાય એમ સવારે ઉઠતા એલારામ વાગે ને એટલે માઇન્ડમાં એમ હોય કે ભઈ મારે આ કામ છે આ કામ છે આ તો થઈ જશે હવે મારે કઈ વેલા ઉઠવાન જરૂર નહીં આમ માઇન્ડની અંદર પ્લેન આવી જાય બધો.
હા એવું થાય છે.
કોઈ સ્પેસિફિક કામ લઈને ઉઠો ને તો ઉઠાય બાકી તો આપડે સુઈએ જ રહેેવાના.
હા પછી એવું કોઈઈ બાર જવાનું હોય ને એ દિવસે મને ઊઘ ના આવે એ દિવસે એવું જલ્દી ઉઠી જવ આમ. એવું હોય ને કે આજે બાર જવાનું છે અહિયાં જવાનું છે. તો ઉઠી જઉં પણ
હલો આ નેટવર્ક ઇશું લાગે તમારો અવાજ નથી આવતો.
આવે અવાજ.
હા હવે આયો વચ્ચે કપાઈ ગયો.
હા હા એટલે આ બહાર જવાનું હો કોઈ જગ્યા ફરવા જવાનું હોય હે. તો ઊંઘ જલ્દી ઉડી જાય પણ આમ આડા દિવસે મને ઊંઘ ના ઉડે ક્યારેય.
એજ માઈન્ડમાં ઓલું હોય ને જે સેટ કરેલું હોય એના ઉપર જ થાય બધું આમ આપડે અત્યારે બહુ કમ્ફર્ટ ઝોનમાં આઈ ગ્યા હિયે.
હા એ અત્યારે હું જોબ નથી કરતો કોલેજ કરું છું તો તોય પછી મને એવું થાય છે હ જોબ કરીશ તો મારે સવારે વહેલા ઉઠવાનું. નવ થી સાંજે પાંચ છ વાગ્યા સુધી કામ કરવાનું.
હા.
કેવી રીતે થસે બધુ મેંનેજ?
અરે, એતો તમને લાગે, બાકી એક વાર સ્ટાર્ટ કરીએ ને પછી થવા જ લાગે. આ આ એ તો તમને ખબર હસે, તમે કોઈક વસ્તુને એમ સ્ટાર્ટ કરી દો, પછી તો એના જાતે જ થવા લાગે, પણ હાઉ સૌથી મોટો ટાસ્ક એ, કે સ્ટાર્ટ કરવું. આળસને કમ્ફર્ટ ઝોનની બહાર આઈને સ્ટાર્ટ કરવું એ વસ્તુ ને.
હા એજ ના, એ હું સો સવારે હવાજ. જોકે મારે લાસ્ટ યર છે કોલેજ નું, એટલે હું ચાલુ કરું જછું, કે ટ્રાય કરું છું કે હવે. સાત વાગે, સાડા સાતે ઉઠવાનું. પણ મારા મમ્મી ઉઠાડે, પણ પછી હું પાંચ મિનિટ કહી પાછું સુઈ જઉ પાછું. સાડા આઠ નવ દસ વાગી જાય.
એજ, એજ. બાકી, આમ તમે સવારે વહેલા ઉઠી વેલા તો બઉ વહેલા ના ઉઠો પણ છ છ, સાડા છ ઉઠીને, એક મોર્નિંગ વોક લઈ લે ને. બહુ વધારે નહીં, પણ આમ કેવો શાંત એરિયા હોય, તો થોડું ચાલી લોન તો તમને બહુ ફ્રેશ ફીલ થાય, એમ પોઝિટિ ટીવ એનર્જી આવે, તો તમને કઈક કરવાનું સુજે આખા દિવસમાં. ઓલું દસ વાગે ઉઠીન કેવું હોય, ફટાફટ આ ચા નાસ્તો કરીને, પછી આમ ફ્રેશ થઈને પછી આમ જે કામો કરવા લાગીએ.
હા, પછી તો ફ્રી વાયફાઈ. મળી જાય મને, એટલે આખો દિવસ હું ફોન જ જોતો હોઉ, ઇન્સ્ટાગ્રામ ને બધું. એટલે મને હવે બીજું બધું કામ કરવાની બહુ આવે.
એમાં આળસ આવે, અને પછું કેવું, ફોનમા ન તમે રૂમ રૂમમાં રહો ન તો તમને થોડું નેગેટી એવું એનર્જી આવવા લાગે, લાઈક આમ, થોડું એવું ફીલ થવા લાગે કે, ભાઈ ટેન્શન, આમ, આમ કેવું થાય, આપણે ફોન જોતા હોઈએ ને આમ એ ફોન જોયા રાખીએ, આમ ટાઈમ વેસ્ટ કરીએ, પણ માઈન્ડમાં એક ટેન્શન હોય કે, ભાઈ, જોબ નથી, આ નથી. થી આ કરવું પડશે, તે કરવું પડશે. ભલે, કરતા ના હોયએ, પણ ફોન જોતા હોય ને એટલે ટેન્શન આવવા લાગે.
હા, રીલો, જો રીલો આવે ને, પછી જેમ જેમ રીલો આવે અલગ અલગ એમ એમ ટેન્જર આવે પછી અ. શું કેવાય છે, જેમ જેમ સારી રિલો આવે પછી મગજમાં હસવા વાળું ચાલું થઇ જાય, પછી અમુક વાર સેડ રીલો આવે, એટલે મગજ સેડ થઈ જાય. એમ થાય ને પછી રાત્રે એકદમ મગજ કંટાળી જ જાય.
હમ.
હ, દસ પંદર સેકન્ડ હ, દસ પંદર સેકન્ડની રીલો આવેને, એમાં મગજ અમું એમ પેલું થઇ જાય એમ, ગોટાળે ચડી જાય.
બહુ વિચારતા થઇ જાઇએ, એક રીલ ને લઈને.
હા, એજ ના.
જોકે એમ, હ, બોલો, બોલો. એમ કે, શું કેવાય આપણે તો રીલ જોઈએન ટાઈમ વેસ્ટ કરીએ, પણ જે બનાવે છે એ લોકોને તો ઓલરેડી પેમેન્ટ મળે જ છે
હા, એજ ને!
આપણે તો ખાલી એમાં ટાઈમ વેસ્ટ કરીએ છીએ, જોકે બંધ કરવું જોઈએ, પણ થતું નથી એમ કે થોડીક વાર થોડીક વાર કરીને.
હ એડિક્શન થઇ ગયું છે આ એક જાત નું.
હું.
હ, હ, તમે કેટલી રીલ જુવો છો?
મારો બી અત્યારે તો શું કેહેવાય, સ્ક્રીન મતલબ ઈઇન્સ્ટાનો ટાઈમ તો બે ત્રણ કલાક થઈ અજ જાય.
થ્યુ એમ?
હો વચે વિચાર્યું. તુ કે ટાઈમર લગાવી દઉં પણ કેવું કે ટાઈમરનો ટાઈમ પૂરો થઈ જાય ને તો હું અનેને સ્કીપ કરીને કેમ કે ભાઈ કાલેથી ઓછી જોઈશ એમ કરીને સ્કીપ કરીને પાછી જોવા લાગતી.
હા એજને પછી અમારે ઘેરનો સોલાર છે એટલે સોલાર માં અમે. ચોવીસ કલાક એસી જ ચાલુ રાખે એટલુ પછી મારે કેવું થાય ખબર હ. હું જમીને બ ઉઠું. સવારે નાસ્તો કરું જમીને પછી બપોરે એસી ચાલુ કરીને મસ્ત આરામ કરવા માંડું એટલે મને બાર તડકામાં જવાનું તડકામાં કામ કરવાનું સેજે ન‌ઇ ગમે.
એ છે કે ભાઈ બઉ પેલું અને અત્યારે તો ગરમી એવી છે ને કે ભાઈ. તેમાંથી તમને બહાર નીકળવાની ઈચ્છા જ ના થાય.
હા એજને. અને પછી એમ. પેલું હવે કેવું એસી માં રહેલો છું ને ખુબ લાંબા સમય થી તો તડકામાં જ. તો પછે મને એમ એવું થાય ખીલ વધી જાય મોઢા પર પછી માથું દુઃખ હ હવે એવું બધુ ચાલુ થઈ જાય છે.
આપણા લોકોને એ પ્રોબ્લેમ તો રહેવાના જ કે તડકામાં જાવ તો માથું ચડી જાય ને આમ. ખોબડવા લાગે એને કેમ કે આપડે નીકળ્યા જ ના હોય એટલે પછી એ થવાનું જ ને અત્યારે તો કેવું કે ભાઈ યુવી ને બહુ વધી ગયું એટલે એના લીધે થવાનું છે.
હા હા ઇજ ને પછી.
કંઈ નહીં આમ ધીરે ધીરે સ્ટાર્ટ કરો તો થઈ જશે હજુ તો તમારી જોડે એક વર્ષ મતલબ આ જોબ મારે ચાલુ કરવું છેરે ફ કરી
એકદમ કમ્ફર્ટ ઝોન માંથી બહાર જ આવી જવું છે એમ.
એમ તમારે કમ્ફર્ટ ઝોન માં. કે બહાર આવવું હોય તો તમે એમ જીમ કેવું કંઈક સ્ટાર્ટ કરી શકો.
હા એટલે વહેલા ઉઠી ને જીમ જ ચાલુ કરવાનું વિચાર છે એટલે શું કો‌ઇ કઈ બાર. તો જડે પેલા ઉઠવાનું.
હા એજ બાકી તો આમ કોઈ એવું સ્પેસિફિક. કારણ ના હોય કે આપણે વહેલા ઉઠી જઈએ.
હા એજ ને. ક તો પછી એવું કઈક બીજું આઈડિયા કરવો પડે.
બીજું તો આમ શું કહેવાય એવો કંઈ ખાસ હોય નહીં કોલેજ તમારી લેટ હોય હોતી હશે.
હ કોલેજ અમારે છે ને હું જઉં દેલી તો નથી જતો પણ બપોર ની જ હોય છે
હા એટલે પછી બીજું આએમ બીજું કોઈ તમે શું કેવાય કોર્સ કે એવો તમારે લઈ લો. તો એમથી બે કામ થઈ જાય કે તમારી સ્કીિલ પણ ઇમ્પ્રૂવ થઈ જાય ને. વહેલા ઉઠવાને બાનુ મળી જાય તમને
એવું કઈક કરવાનો વિચાર છે.
હું.
બીજું કો તમારે કેવું ચાલે છે.
બસ અમારે એમ તો આટલી બધી સલાહ આપી તમને પણ એમ કમ્ફર્ટ ઝોનમાં તો અમે જ. કિ આજ ક‌ઇ ખાસ કરતા નહીં.
એવું એમ.
એ તો બધાને તમને ખબર જ છે. કે ભાઈ કોઈક એડવાઈસ માંગે ને તો બહુ સારી રીતે આપે. આપી દે પણ પોતાની લાઈફમાં શું ચાલશે આપને નથી ખબર હોએ.
હ હ સારું તો ચલો તો આપડે. હવે ટ્રાય કરીએ કઈક નવું કરવાનું હ હવે સારું સારું
હા હા